બસ મજામાં કેમ છો?
બસ મજામાં.
શું કરી રહ્યા હતા?
બસ જો કામ જ કરતી હતી.
અચ્છા! હું તો અત્યારે ફ્રી થઈને ફોન લઈને બેઠેલી હતી. થોડુ ફ્રી થઈ તો કે તું થોડો ફોન જોઈએ.
હા હા
તો આજે ઇન્સ્ટાગ્રામમાં જોતા જોતા અચાનક મારે એક દસ વર્ષ જૂની ફ્રેન્ડ નો મેસેજ એમાં જોવા મળ્યો જે ઘણા ટાઈમથી કોન્ટેકમાં ન થી આજે એ મને મળી ગઈ સોશિયલ મીડિયા પરથી
અચ્છા હા હા.
હમ્મ કેવી સારી વસ્તુ છે હે ને સોશિયલ મીડિયા
હા એતો છે. પણ કેવું છે કે સોશિયલ મીડિયા ના ફાયદા એ છે ને ગેરફાયદા એ છે.
હા એ વાત સાચી છે તમારી એ ઘણી વખત આપડે એમાં વધારે પડતો ટાઈમ આપી દેતા હોઈએ છીએ. તો એમાંથી આપણને ઘણું નુકસાન થતું હોય છે. અને આજકાલ તો સોશિયલ મીડિયા પર કેટલી બધી લોફામની જાહેરાતો આવ તી હોય છે એમાં આપણે ફસાઈ જતા હોય છે ને આપને ઘણું બધું નુકસાન પણ થતું હોય છે.
હમ્મ હા એજ ને.
હા પણ એ ખરું કે જે લોકોનો આપડે ક્યારે કોન્ટેક્ટ ન થતો હોય તો અત્યારે તો આજકાલ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને બહુ વધારે પડતું ટ્રેન્ડમાં છે તો એમાંથી આપણને ને જૂના જે કોન્ટેકમાં ના આવી શકતો હોય એવા બધા ફ્રેન્ડસને ફેમિલીન અમુક મેમ્બર અને આપણા કોન્ટેક્ટમાં આવી જતા હોય છે આપડી જોડે ટચમાં રહી શકતા હોય છે.
હા એ છે.
એ એક બહુ સારું છે કે ગમે તે એટલા આપણાથી દૂર હોય છે આપડી જોડે છે તો આપડી સાથે જ રેવાના પણ જે આપણાથી હજ હજારો માઇલો દૂર છેટા હોય એ પણ સોશિયલ મીડિયા મારફતે આપણાથી નજીકમાં રહેતા હોય છે એની જોડે આપણે ડેલી વાતચીત કરી શકતા હોઈએ છીએ. એના કોન્ટેકમાં આપણે આરામથી રહી શકતા હોઈએ છીએ. એ સોશિયલ મીડિયા હા સોશિયલ મીડિયા નો એક બહુ સારો ફાયદો છે.
હા એતો છે.
હમ્મ ઘણું સારું છે સોશિયલ મીડિયા ને રિલેટેડ કે ઘણી વખત આપને કંટાળો આવતો હોય, કે એવું થતું હોય. તો એ આપડે થોડી વાર. ઇસ્ટાગ્રામ કે ફેસબુક કેવું કઈ ખોલીને બેઠા હોય. તો આપણું માઇન્ડ એકદમ ફ્રી થઈ જતું હોય છે. ક્યારેક આપડે કોઈ ટેન્શન હોય. અને ફોન લઈને બેસે. તો સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતા કરતા કરતાં કરતા કોઈ અમુક એવા કન્ટેન્ટ આવી જાય. તો આપડું મગજ આખું એક દિશ તરફ જતું રહેે છે. એટલે આપડે આપણું ટેન્શન એટલા એટલા સમય પૂરતું તો આપણેે ભૂલી જ જતા હોઈએ છીએ. આપનું ટેન્શન ઘણું ઓછું થઇ જતું હોય છે એ વખતે.
એટલે સોશિયલ મીડિયાનો સૌથી મોટો ફાયદો જે છે કે તમે દુનિયાભરના લોકો. કોને એકબીજા સાથે જોડી રાખો કે કઈ પણ સમાચાર છે કઈ માહિતી છે. કોઈ શૈક્ષણિક એમ કે સામગ્રી જે થોડા સમયમાં આપણને ટૂંક સમયમાં ત્યાંથી આપણને બધું મળી રહેતું હોય છે સોશિયલ મીડિયા માં
હા સાચી વાત છે ઘણું સાચું છે અને ઘણી વખત ન જે બીજી ક્યાં આપને જાણવા મળતું હો એમુ પાસે વક્તે એવું થતું હોય કે આપણી પાસે ટીવી જોવાનો સમય નથી હોતો. કે આપડે વર્કિંગ હોઈયએ તો ઘરે બેસીને આરામ. થી સમાચાર પત્રો કે ટીવી કે એમાં સમાચાર ના જોઈ શકતા હોય. તો અત્યારે તો મોટા ભાગના સમાચાર ને એ બધું પણ સોશિયલ મીડિયા ઉપર આવી જતું હોય છે તો આખી દુનિયાને દેશભરમાં શું થઈ રહ્યું છે એ બધું આપણને એના લીધે આપને જાણકાર ત્યા થી મળી રહેતી હોય છે.
હા એ તો છે.
અને આપણેે કોઈ પણ જગ્યાએ બેસીને આપણે એનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ.
હા હા. આ વચ્ચે કોરોના જેવો પીરિયડ આવ્યો હતો તો ત્યારે બધા સ્ટુડન્ટ ઓનલાઈન જ સ્ટડી કરતા ત તા તો એ આ સોશિયલ મીડિયા થુ એ બધું ઈઝી રેતું હતું.
હા એ વાત તમારી સાચી છે સોશિયલ મીડિયા થી આપણને ફાયદો પણ ઘણો થાય છે. પણ એ ખરું કે અત્યારે તો ઘણા લોકો સમય બરબાદ પણ સોશિયલ મીડિયા પાછળ કરતા હોય છે કે પોતાનું જરૂરી કામકાજ ને બધું મૂકીને બસ ખાલી સોશિયલ મીડિયા લઈને બે જે જતા હોય તો પછી એમાં કઈ ફાયદો નથી થતો. તો ઉલટા ન આંખો ખરાબ થતી હોય છે હા એવું બધું થતું હોય છે જો સોશિયલ મીડિયાને સમજદારી પૂર્વક વાપરીયએ. તો આપણને એમાં ઘણા ફાયદા મળે પણ જો એ આપડે એનો દૂર કરતા હોય તો એના જેટલા ફાયદા છે એના કરતા ઘણા વધારે પડતા દૂર નુકસાન છે સોશિયલ મીડિયાથી
હા હા બરાબર છે. એટલે વધુ પડતો ઉપયોગ સમય નો બગાડ કરે છે એવું થઈ શકે સોશ્યલ મીડિયા
હા સાચી વાત છે. અને આજકાલ તો હવે નવો એક ટ્રેન્ડ ચાલુ થયો છે કે મોટા ભાગના નાના નાના બિઝનેસ વાળા લોકો હોય. કે નાનું નાનું કોઈ કામ ધંધો કરતા હોય. તો એ સોશિયલ મીડિયા પર પોતાની એડવર્ટાઈઝમેન્ટ કે એ રીલ્સ ને એવું બધું બનાવીને પોતાનું મા પોતે પોતાના ઘરે અથવા એક નાની હા નાની જગ્યાએ દુકાને બેસી ને દુનિયા ભર દેશ ભરમાં એનો ધંધો ચલાવતા હોય છે એમાંથી લોકો કમાણી કરતા હોય છે તો એ બહુ સારો વિષય છે કે ધંધાદારીઓ માટે એ ઘણું કામનું છે
હા હા એ તો છે
અને ઘણી વખત એવું હોય કે આપડ સોશિયલ મીડિયા ઉપર કોઈ વસ્તુ જોઈતી હોય તો એના વિશે આપણે એના અનુભવ ને બધું પણ ઘણા લોકો વિડીયો બનાવીને મુૂકતા હોઈએ છે તો આપણે એના પરથી આપણે જોઈને આપને આઈડિયા આવે કે આપણે આ વસ્તુની લેવું કે ન લેવું કે શું કરવું કે ઘણા બધા કન્ટેન્ટ એવા હોય છે કે એ આપણને ફાયદો પણ કરતા હોય છે
હા સાચી વાત છે એટલે સોશિયલ મીડિયા નો ઉપયોગ આપડે સમજદારીથી કરીએ અને મર્યાદામાં કરીએ તો કોઈ પ્રોબ્લેમ નથી એટલે એનો ઉપયોગ આપડે જ્ઞાન મેળવવા કે સારા વિચારો હોય વચવા અને સમાજ વિકાસ માટે આપડે કરીએ તો સારું છે
હા એ વાત તમારી એકદમ સાચી છે મારી બેબી ચાર પાંચ વર્ષની છે નાની છે અત્યારે સ્કૂલે જાય છે તો અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણા બધા પેજ ઘણા બધા એકાઉન્ટ એવા છે કે જેની અંદર એને સ્ટડીને લગતું મટરિયલ ને બધું મને મળી રહેતું હોય છે જે હું કામે ઓફિસે જોતી હો તો મને ટાઈમ નથી મળતોતો કે હું વધારે ની પાછળ ટાઈમ આપી શકું કે હું જોઈ શકું તો હું ગમે ત્યારે ફ્રી સોલ મીડિયા પરથી આઈડિયા લેું છું કે હું મારે બાળક ને આગળ ભણાવવા માટે હું શું કરી શકું એને હું કઈ રીતનું હોમવર્ક આપી શકું કે હું એને શું એક્ટિવિટી કરાવી શકું તો એનો માનસિક અને શારીરિક વિકાસ સારી રીતે થઈ શકે અને એ મારે બાળકને ગમે છે પણ ખરા એટલે એક બહુ સારો ફાયદો છે એનો મારા માટે તો ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા એકાઉન્ટ એવા છે કે જે મને ઘણો ઉપયોગ થાય છે
હા અને અત્યારે તો શું છે કે ઝડપી જમાનામાં કોઈ પાસે ટાઈમ જ નથી તો શું છે કે આના દ્વારા આપડે અમ ફોટા વિડીિયો વિડીયો કોલ કે કોઈ મેસેજ કે એ બધું આપણને એકબીજા સાથે કનેક્ટ રેવામાં ઈઝી રે છે કે એકબીજાને એકબીજાને જોડી રાખવા માટે ત્યારે કોઈ પાસે એવું કોઈ ટાઈમ જ નથી કે સાથે હળી મળીને ભેગા થઈએ કે કરીએ તો આ સોશિયલ મીડિયા થ્રુ આપણે એકબીજાથી દૂર રહીને પણ જોડી રહીએ છીએ એમ
હા એ વાત સાચી છે પણ એ પણ ખરું છે કે કોઈ પણ સિક્કો હોય તો એની બે બાજુ હોય છે એના જેટલા ફાયદા હોય એટલા એના નુકસાન પણ થતા હોય છે સોશિયલ મીડિયા ના ફાયદા ઘણા છે પણ જો એનો સમજદારી ઉપર આપડ ઉપયોગ ન કરીએ તો એના નુકસાન પણ છે આજકાલ લોકો સોશિયલ મીડિયા ઉપર દેખા દેખી જ કરતા હોય છે એ પોતા સોશિયલ મીડિયા પર એ બધું વાસ્તવિક નથી મુકતા હોતા જે ખરાબ પડો હોય એ હંમેશા છુપાવતા હોય છે અને આખા દિવસની બે મિનિટ સારી હોય તો એ સોશિયલ મીડિયા ઉપર દેખાડતા હોય છે અને એના લીધે જે લોકોને વીસ કલાક એ ખુશી થી રેતા હોય અને જે બે મિનિટ ની ખુશી એને ન મળતી હોય એના લીધે દુઃખી થઈ જતા હોય છે કે આ લોકો કેટલા ખુશી થી રે છે એને કેટલું સારું છે મને કેમ આવું છે મને કેમાં નથી મળતું એના લીધે વધારે ને વધારે માનસિક રીતે પીડાતા હોય છે
હમ્મ અને સોશિયલ મીડિયામાં શું છે કે ખોટી માહિતી ને ખોટી અફવાઓ ઝડપથી ફેલાય છે
સાચી વાત
ઘણી વખત કેવું કે લોકો તપાસ કર્યા વગર ખોટા સમાચાર શેર કરે અને એના કારણે આપણે સમાજમાં ગેરસમજને ભય ફેલાય કે નહી
હા ઘણા બધા સમાચાર ને ઘણી બધી વિલ્સ ને એવી આવતી હોય છે કે જે જોઈને આપણે એમ થતું કે આવું છે પણ ખરેખર એ એવું હોતું જ નથી થી એ ખોટી વાસ્તવિકતા હોય છે અને સોશિયલ મીડિયા ન હા એક એનો ગેરફાયદો એ પણ છે કે હવે આજકાલ ના દિવસોમાં એવું થઈ ગયું છે કે ઘરમાં ચાર કે પાંચ સભ્યો હોય પણ બધા પોતપોતાના ફોનમાં પોતપોતાની રીતે વ્યસ્ત હોય છે એ પોતાનાથી દૂર હોય એ વ્યક્તિઓ જોડે ઘણા કોન્ટેક્ટ માં હોય છે સોશિયલ મીડિયા દ્વારા ઘરના જે ચાર કે પાંચ વ્યક્તિ હોય એની જોડે જ એની બોલચાલ કેવું કશું હોતું નથી એ બધા પોતપોતામાં જ પડ્યા હોય છે બસ એને પોતાના ફોન સિવાય બીજું કશું દેખાતું જ નથી હોતું એટલે જે વર્ચ્યુઅલ કોમ્બિનેશન થવું જોઈએ એ બધું બહુ ઓછું થઇ જતું હોય છે એ એક બહુ ખરાબ વસ્તુ છે સોશિયલ મીડિયાની પણ જો ખરેખર સમજદારી પૂર્વક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ તો બહુ સારું રતું હોય છે હા
હા સાચી વાત છે એટલે આપડે એટલું કહી શકીએ કે સોશિયલ મીડિયા એક શક્તિશાળી સાધન છે અને એનો ઉપયોગ સારા કર્યો અને સારી સારું જ્ઞાન કે કોઈ સમાજ સેવા કે કોઈ વિકાસ કરવામાં આવે તો આશીર્વાદ રૂપ સમાન કહેવાય અને જો એનું ખોટો અતિશય ઉપયોગ કરવામાં આવે તો નુકસાનકારક બની શકે
હા સાચી વાત છે જો આપડે સોશિયલ મીડિયાનું અમુક ટાઈમ લિમિટ સેટ કરેલી હોય કે નહી દિવસ ના આપડણે આટલો ટાઈમ જ એ વસ્તુ જોવી કે એનો ઉપયોગ કરવો કે રાત્રે સુતાનામુક કલાક પહેલા કે સવારમાં ઉઠીને ફોન થી દૂર એવું કે એવ બધું જો આપડ સેટ કરીને રાખ રાખ્યું હોય તો પછી વાંધો આવતો નથી હોતો એ આપણને નુકસાન નથી કરતું હોતું જયારે આખો દિવસ આપડે એ લઈને જ બેઠા હોય તો એમાં આપણો ટાઈમ ને બધું બગડતું હોય છે
હમ્મ હા એજ ને તો એ શું છે કે એના સાચા ફાયદા ન લાભ મેળવી શકાય એ ગેરફાયદા થી બચી પણ શકાય.
હા એ વાત તમારી એકદમ સાચી છે. અને આપ પણે એ પણ માની લેવું જોઈએ કે સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ જે જાહેરાત આવતી હોય એ બધી સાચી નથી હોતી, કે જે બતાવે છે એ બધું સાચું નથ થી હોતું, તો એને સમજદારી પૂર્વક સમજી અને એનો ઉપયોગ કરીએ તો એમાંથી આપણને ઘણા ફાયદા પણ થતા હોય છે. જે આપણા માટે સારા હોય છે.
સારું-સારું. સરસ, મસ્ત મજા આવી ગઈ તમારી સાથે. ઓકે-ઓકે.
ઓકે ચોક્કસ, ચલો મળીએ ફરી.
બાય.